હલો. સાંભળે છે તમે? હલો હા. મજામાં, તમે કેમ છો?
હા બસ મજામાં.
શું કરે છે, શું ચાલે છે?
કઈ નહી બસ બેઠી છું, ચા પાણી મસામે ચા પીધી. તમે શું કર્યું છો?
હ મેં ભાઈ અભી ચાય લીધું. તો વિચાર કરી છે, વોકિંગ કરવા માટે જાવું.
હા ઓકે.
હમ.
હા સારું છે વોકિંગ કરવાનું તો.
હા અ આપણા સેહત માટે તો કરવુંજ પડે
હા હ આજે સવારે એવું પણ વિચાર કર્યો કે ચાલવા જવ
હ.
અથવા તું જ નહી સત્વા સવારમાંન ઉઠત. તો શું નહી ભોહ નિનીંદ લાગે છે સવારમાં.
હા હારે રોજ જવું છે હવે તો આદત પડી ગયુ છે. તું કેમ નથી આવતી.
આલસ આવે સવારે ઉઠાવણ બઉવ મુશ્કેલ લાગે છે.
હા બસ સુર્વઆત આત્મા માટે બધાનું એવું લાગે પણ એક વાર આદત પડી ગઈ પડી જાય પછી ખુબ મજા આવે આખો દિવસ ફ્રેશ લાગે.
હા. એવો શું ફાયદો થાય છે ચાલવાથી.
કેવું શું ફાયદો થાય છે બહુ ફાયદો થાય છે. સવારે ને તાજી હવા મળે છે શરીર ના સ્ફૂર્તિ મળે છે. અ અને મનના શાંત સકસ શાંત લાગે. બ બહુ પ્રસન્ન લાગે છે મનમાં.
હું જમું છું થાય કે
હા જો નિયમત ચાલે અને સારે રોકાને તો વજન કંટ્રોલમાં રહે પેટના ચરબીબી ધીરે ધીરે ઓછી થાય.
તો તેવું હ છે કે હાવે તો પેટમાં ચરબિયા માટે તો ચાલવું તો જોઈજ
હમ બિલકુલ બિલકુલ ચાલવાથી ના બ્લડ પ્રેશર ક ડબિ ડાયાબિટીસને રિકસ ઓછું થાય છે હાર્ટને પણ મજબૂત રાખે છે.
હા ડોક્ટર પણ કઈ છે ચાલવુંન જરૂરી છે આ એ દવા ઘરામાં ગઈ હતી ને. અને એવું ના શ્વાસ લ બહુ તકલીફ થાય છે હસ ઉલલે લાગે છે. દમ લાગે છે. તો ડોક્ટર એવુંજ બતાવ્યું કે તમે ચાલવાનું વોકિંગ કરો એક્સરસાઇઝ કરો તો તમને થોડું કોલેસ્ટ્રોલમાં થોડું ઓછું રાખશે.
હમ આટલા માટેતો ચાલના જરૂરી છે. કોલેસ્ટ્રોલ છે પીસીુડી છે ચાલવા નથી. એનર્જી તો વધેજ છે થાય ઓછે લાગે છે અને આ સબ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીસ અને કોલેસ્ટ્રોલ બી પ આ સારું બધું કંટ્રોલમાં રહે છે.
હા હું તો આખો દિવસ થકી જાઉં છું.
હમ.
ચાલવાના તો થોકી જઉં તેવાતી ઈચ્છા ના થતી ચાલવાની.
હમ ના ના આવેવે જાા તો અમે ઓછું ઓછું ત્રીસ મિનિટ સમય હોય તો ફર્ટી ફાઈવ મિનિટસ સુધી ચાલવા છે
એવું
હમ એકલા ચાલવાના કંટાલા ના આવે સાથે સાથે જો જોડે જોડે રમવા માટે બાતે કરે કરે ચાલ વાલાગે
હા ચાલવાતી એનરજીીબી મ
હમ હમ ચાલવાત તો હું તને બોલાવું છું સાથે ચાલીય તો વાતે પણ થાય અને સમય વાારે પસારે થાય જાય ખબર ના પડે ના પડે
હા સાચું કવ સવાર સવારેનું વાતાવરણ પણ ખુબ સુંદર હોય છે
હા હા બહુ સુંદર હોય છે હા પછી ના અવાજ આવે છે મસ્ત ઠંડી ઠંડી હવા અને ઉગતે સુૂરજ આવે બધું જોવાની અલગ જ મજા આવે છે બહુ સક્કસ મજા આવે છે
માનસિકતા ન પણ ઓછું થાય ને
હા ભલે ખુશ ખૂબ ખુબ કમ થાય છે માનસિક તમાના તો બહુ જ કમ થાવ છે ચાલવાની તો મન હલકું થાય છે ચિંતા ઓછી થાય છે અ સકારાત્મક વિચાર આવે છે
એવું ચાલવા પછી શું કરવું
હા ચાલવા પછી હા ચાલવા પછી પાચ દસ મિનિટ બસવા આવો મસ્ત ઘાસ માં વસવી ફેર પાણી પી ભલે નાસ્તો કરવાનું અને દિવસભર ખુબ સારું સારું લાગે એનજે લાગે હા દિવસભર ખુબ સારું લાગે અને એનર્જેટિક ભી લાગે
હ મને લાગે છે કે હું કાલથી જરૂર તારે સાથે આવીશ
હમ હા ખુબ સારો નિર્ણય છે શરૂઆત ધીરે ધીરે કરજે રોજ ચાલીસ હા અ રોજ ચાલીસ તો ત તફાવત જરૂર દેખાતને
એવું
હમ
હમ જરૂર તાલેથી જરૂર નવી શરૂઆત કરીશ
હા હા કરવું કરજો શરૂઆત અને ના સારું ત્યારે અને એટલ સારું લાગે ત્યારે જે સરસ જાય જ એેટિક ફીલ હોય તારે જો ભી રોગ હૈ તને દીપિકા હોય તને હ
હા એ મોબાઈલ મા તો શિલ્પા શેટ્ટી નો બી બઉ વિડીયો આવે છે એ બ બહ મને દી એક વાર જોઈ ને તો તે જ આવે છે રીલ તે એકાવન કે ચોપન સાલની છે ને તો પંચવીસ એ ની માટે છે તે શિલ્પા શતિ છે તે વોકિંગ કરે એક્સરસાઇઝ કરે
હા સારું બધું એકસાથ ના ચાલે ધીરે ધીરે શરૂ અ સારું કરું ધરે ધીરે ઓજે ઓજે ચાલે. ધીરે કા પ ઘરમાં સર નિકલના. હ જરૂ.
હમ.
સુરઆત કરના જરૂર.
હા તે. આ એવું થઇ ગયું છે કે પચીસ સાલ ના છે. પચીસ સાલ ના યુવા પણ એકાવન સાલ સાઠ સાલ ના જોવાય છે.
હમ.
અને તે લોકો એક્સરસાઇઝ કે ચાલ વોકિંગમાં ચાલે ને. તો તે તો ના માટે એટલા વયસ્ક.
હમ. હા આ નિયમિત ચાલે માટે તને તારી સ્કીિન સારી થાય. ત્યારે હેર ગ્રથ સારી થાય અત્યારે. ું બાડીને એટલે બધું બાડી એના સરસ થાય છે. તને ભૂખ વધારી લાગે છે એક પછી. અ કો ચાલે છે તો ડોક્ટર અને. સિઝન ચેન્જ હોય તો એ ત ડોપ્યીમાર બી નથી પડતી.
હા.
ના તો એસી શખત હા. એસી મે રહ ર એસી મે રહે રહે. તો બીમાાર પડે જાય એસી મે. ર રહેલો સવારણ. સવારના ફ્રેશ હવામાં સારું લાગે છે.
હા સારું લાગે છે થોડું દસ મિનિટ હા એટલે તો કોશિશ કરીશ. થોડું થોડું કારણખ તો.
ને સવાર ને તાજી હવા મળે ને તો શરીર માટે બહુ જ સારી છે. શરીર માટે સારી લાગે તરા દસ મિનિટ ચાલવાનું. પહેલે દિન દસ મિનિટ ચાલવાનું પછી બીસ મિનિટ ચાલવાનું. પછી ત્રીસ મિનિટ. આ સાહેબ વધારે ના ચાલવાય ઘરે ધરે ધરે ધરે. હા ફિર પછી તેને આદત હમ.
ટાઈમ છે નથીખ મ ત ના.
હા. પછી ફર તને એવો આદત થાય ને એક વાર. તો કશું આલસમાંપી આવતી. તેને મજા પડી જઈશ.
મન બી શાંત થાય છે હ ત. બહ મુકે છે કે મને સવારમાં. બસ જાય છે વોકિંગમાં. ફ્રેશ લાગે છે દિવસ આખો સારો જાય છે. આ લસ નથી આવતો હ તો જરૂર કોશિશ કરીશું સવારે આવવાની.
હા આટલા જ ચાલવાનું જરૂરી છે. ચાલવાની તે એનર્જી વધે છે થાક ઓછી લાગે છે. ઓછું ઓછું ત્રીસ મિનિટ. સમાના હોય તો ચાલીસ મધ સુધી ચાલે. એટલા ચલવા માટે બહુ કંટાળા આવે છે.
તેવ. સ સવાર્ણ વાતાવરણ. પણ ખુબ સુંદર હોય છે ને તે એકદમ ઠંડી ઠંડી પવન આવે છે.
હમ અભ બસ સ્વસ્થ શરીર અને અને ખુશ મન માટે રોજ સવારે ચાલવાની આદત પડી જાય
એવ હમ અને ચાલવા પછી શું કરવાનું મ પણ ચાલવા જાય છે પછી ત તંને નાસ્ તો કરવું જો હોઈ લીંબુ પાણી વગેર
હા હા નાારિયલ પાણી પીવું જ ચાલે છે અ નારિયલ પાણી પીવાનું હની લીંબુ પાણી પીવાવાનું કોઈ બી પાણી પીવાનું જીરા વ જીરા પાણી પીવાનું હા સોપ પાણી પીવાનું આ ત્યારે વજન બી ઘટાય છે
એવું હવે તો મને તો લાગે હું કાલે થી જરૂર તારી સાથે આવીશ
હા સક્કસ સક્કસ આવીશ હ ભાઈ ત્યારે સારું વિચાર છે તને
હા કાલેથી નવી શરૂઆત કર કરે ચાલ એ પછી આયસુ કાલ હા હા ચાલે છે મળસું